હા કેમ છો
મજા માં છું તમે કેમ છો
હું પણ મજામાં છું હું કરો છો
કાયની વરસાદની મજા મજા લઉ છું ઠંડ ઠંડુ હવા આવે છે એ ગેલેરીમાં બેસીને જોઈ રહયો છું
વાહ હા સરસ સરસ કઈ નહી હું પણ હા હા જમી લીધું જમી લીધું પણ બેસેલો જ હતો અને આજ દિવસમાં હું એક ફોટ અ આપડી સ્કૂલની જે આપણને ગ્રુપ ફોટોથી તે જોયેલો હતો તેનાથી બહુ સારી એમ કહે ને કે નોસ્ટ્રેલિયા આવી ગઈ બહુ મેમોરીઝ ની યાદ આવી મને
આ વાત તો છે મારો ફોનમાં પણ મારો ગેલેરીમાં સ્કુલનો બહું સારો ફોટો છે એનાને જોઈને સ્કુલ ને મેમોરીઝ યાદ આવી જાય ટીચર નો યાદ આવી જાય અને અને બહું સારો ફ્રેન્ડસ નો પણ યાદ આવી જાયને પણ હું શું કરું છું કે આ ગેલેરીઝમાં બધું ફોટો ના આપડા અ ફ્રેન્ડ જો આપડે કોન્ટેક્ટમાં છે એનો એનાથી સેન્ડ કરી દો અને મજા આવે છે એનો પણ યાદ આવે છે કે હા અ આપડો સ્કુલ માં આ દોસ્ત છે આ મારો બેસ્ટ ફ્રેન્ડ હતો. અને આથી આપડે ઝઘડો કરેલો છે અને એનાથી- - પણ બધું બચપનમાં થઈ થઈ થઈ બધું. થઈ જાય છે ને આ આપડે બાદમાં બઉ યાદ આવે છે. શું શું શું કહો છો તમે?
હા એજ ને કે આપણે જેટલા બધા આપડે મિત્રઓ બનાયા હતા- - તેની બહુ યાદ આવે આપડે- - કાઈક આ- - અ આપડા માસ્ટરે ભણાવતા હતા ત્યારે આપડે કાઈક મસ્તી કરતા હતા. અને- - હોમવર્ક ના કરીએ તો આપણે માસ્ટર આપણે અ- - મારતા મતલબ મારતા હતા ડાટતા હતા અને પનિશમેન્ટ આપી હતી- - હા એ એજ બઉ- - તેની યાદ આવે આ આપને જયારે- - તે તે તે હોમવર્ક ન કરતા હતા આપડે લાગતો હતો કે- - એ તો બઉ બડો ભાગ છે- ઉપર મોટો થઈ જાય તો આથી આપણે છુટકારો પડે છે- - પણ જયારે હવે આપડે મોટો થઈએ છીએ ત્યારે આપણેે- - વિચારે કે તેજ તો ગોલ્ડન ટાઈમ હતો અમારો- - હવે તો આ ક્યાં આવવાના છે એવો ટાઈમ- -
તો તને સાચું કીધું કે આ ગોલ્ડન ટાઈમ આપણો- - સમાપ્ત થઈ ગયેલો છે અને પણ આ આ મેમોરીઝ મને- - બઉ યાદ મને- - બઉ યાદ પણ આવતી હતી પણ શું કરો છો આ- - થોડો અ શુ એનો શુ કઉ આ આપડો આ છે ટાઈમ છે ટાઈમ બદલે છે અને- - ટાઈમ થી અ બધું- - બધું ચીજ ચેન્જ થઈ જાય છે અને મને તો- -
હા.
અને વિડીયો જ આપડે- - મને હું યાદ છે કે હું મારા ફેરવેલમાં- - અ જેટલો દોસ્ત છે- - દોસ્તો મિત્રો છે એનાથી આપડે પાર્ટી કરવું ગયો હતો. એના પણ મેમોરીઝ છે આપડો બહુ મજા કર્યા હતા સ્વિમિંગ પુલમાં- - મજા કર્યા હતા આ બહુ સારું મેમોરીઝ છે. તો આપણે કેટલો અ ટાઈમ સ્પેન્ડ કર્યા હતા મ- - બધું સારું યાદ આવે છે અને તો- - કીધું અમ કોઈ વર્ડ- - નથી મને કેવા નો તમે તમે બતાવો?
હા હા જેમ મિત્રો નો યાદ આવે તેમ આપણને જે શિક્ષકો- - તા માસ્ટર હતા તે એમની પણ યાદ આવે જ્યારે આપણના જે ગુજરાતી ના માસ્ટર હતા કે કઈક અક અકાઉન્ટ- - જે સબ્જેક્ટ હોય તેના માસ્ટર હતા તે કઈ પનિશમેન્ટ આપ- - તા અને તે- - જયારે આપડણે હોમવર્ક ના કરતા તો કાઈક આપણે એક- - ખૂબ સ્કેલ થી મારતા અને- - આપણા જે બીજા શિક્ષક હતા તે આપણે કઈ કઈ લાઈફની અ- - કહે ને કે વ અચ્છા અચ્છા શિક- - હા હા હા તેજ બહુ અચ્છા અચ્છા- - દેતા હતા તે આપડેને અ સાંભળવા ખુબ મજા આવતી હતી.
આ મા મારા સ્કૂલમાં તો. હ એક શિક્ષક છે એને ગુજરાતી ગુજરાતી ભણાવતા હતા. આપ ન. સ્ટોરીમાંથી અ કિતાબની સ્ટોરીમાંથી એનો બહુ અનુભવ છે કે. કિતા કિતાબ પડાવ પડાવતા પડાવતા ભણાવતા ભણાવતા અને. આપણો બીજા લાઈફ ના અને બીજા જિંદગી ના અનુભવ શેર કરતા હતા આ મને બઉ મજા આવે છે. તે આ સારી વાત સુની ને અને સાંભળીને તો. તો એનાથી પણ ઇન્ટરેસ્ટિંગ ટોપિક પ અ રોજ રોજ સર આપડે ઇન્ટરેસ્ટિંગ ઇસ્ટિંગ ટોપિક ના જ્ઞાન આપે છે તો આપણ બધુ મજા આવે છે.
હા હા સાચું કહ્યું અને અ આપણને જયારે પીટી પીરિયડ હતા આપણે અ વોલીબોલ ખેલતા રમતા હતા. કે કઈક અધર સ્પોર્ટસ રમતા હતા અને બઉ ખુબ મજા. તી હતી ને.
હા હા તોીધું સ્ટ પીરિયડમાં પણ કઈ ટીચર સ્પર્ટ પ લઈ ને સાયન્સ મેથ ભણાવી ભણાવી દેતા હતા તો. આપડો તો પણ મૂડ ઓફ થઈ જતા હતા યાદ છે તને.
હા હા હા હા ખબર છે ખબર છે. સાચું કીધું અ ઘણી વાર એવું થયું તુ કે. અ જદાતર તો તો બ વરસાદના મોસમમાં અ હતો તે. જયારે આપણે સ્પોર્ટ પીરિયડ હતા અને વ. થતી રેતી તો પિટી સર કેતા તા કે. ગ્રાઉન્ડમાં પાણી ભરાયેલું છે તો કોને પણ જવાનું નથી અત્યારેક મેચ. કે સાયન્સ ના શિક્ષક આપતા અને કેતા કે તમારો સ્પોર્ટપિરિડ તો નથી થતો તો હું ભણાવીશ તમે તો ત્યારે આપણને મૂડ જ ઓફ થઈ જતો કે આપણને ક્યાં સવારે વિચારીને આવ્યા હતા કે આપણને સ્ર્ટ ફડમાં રમીએ અને હવે આપડે ક્યાં મેથ્સ કે સાયન્સ કે બીજું કઈક ભણી રહ્યું છે બહુ ગુસ્સા આવતા ત્યારે
ચ અ હું તારાથી એક સવાલ કરું છું તમે સ્કૂલ ટાઈમ નો કઈ સહારો તમે યાદ છે જો સ્કૂલ ટાઈમમાં તમે કર્યા હતા આજ આ આજના લાઈફ માં યાદ યાદ આવે હતા અને તમે આપણો ફ્રેન્ડ ના શેર કરતા હતા
હા હા યાદ છે ને ઘણી બધી હા મસ્તી કરેલી હતી એક વાર તો અ એમ થતો કે આપણનો સ્પોર્ટસ નો હતો અ અને સ્પોર્ટ્સ ના પછી ગુજરાતીનોો અ પીરિયડ હતો અને સ્પોર્ટસમાં મેં અને મારા મિત્રો ઇન્ડોર ગેમ્સ રમતા હતા ટેબલ ટેનિસ અને પછી અ બેલ બાજી ને તો મેં અને મારા મિત્રો દસ પંદર મિનિટ સુધી ગયા જ નથી ક્લાસ માં અને પછી આપણને ખબર પડી કે બેલ તો કપકા મતલબ આમ થઈ ગયેલી છે અને આપડ પંદ્ર વીસ મિનિટ બાદ ગયા અને શિક્ષકે આપણને ખુબ ડાંટ્યા હતા કે તમને બેલ નથી સુનાવી દીધી આપણને મતલબ પીરિયડ પંદર વીસ મિનિટ પછી તમે આવો છો અને ખૂબ ડાટ્યા છે અને આખા પીર મને અને મારા મિત્રો ઉભા રવાનો આમ પનિશમેન્ટ આપ્યો હતો
હા તો ઇન્ટરેસ્ટિંગ છે ચાલો તો આવ આ આ તમને મેમોરીઝ પણ તો યાદ છે ને કે તમને ટ આ વર્ષ ના આપ સાથે મમેન્ટ મળી છે તને તોી મજા આવીતો હતો ફન્ડ શેર કરવા માટે ફ્રેન્સનું પોતા આવતા પણ
હા હા તે તે ગોલ્ડન ટાઈમ હતો તે તેનો અનુભવ આખો લાઈફ ન આમ યાદ રહી જાવ આપણી ફ્રેન્ડથી મસ્તી આપણે સવારે સવારે કેમ અ આપણની મમ્મી જગાવતી અને આપ માટે ટિફિનમાં ખૂબ સરસ સરસ આમ ખાવાનું આપતી હતી અને આપણને સ્કૂલ જવાનું તૈયાર કરીતી હતી અને તે એક એક્સપિરિયન્સ છે જે પછી મળતો નથી અને તે લાઈફ નો આમ એક અનુભવ છે જે આખી લાઈફ આપણને યાદ રહેશે
અને કઈ કઈ પણ કઈ કઈ તો શિક્ષકોમાં ખૂબ અ સપોર્ટિવ હતો હતો અને આ આ બહ સપોર્ટિવ શિક્ષકો પણ મારા લાઈફ પ્રમા મળે છે તો આપણ આજે પણ શિક્ષકો થું હું તો કનેક્ટ કનેક પા છું તમે છો
હા હા હા હું પણ છું આ સરસ વાત છે કે આપણને આપણા શિક્ષકોથી કનેક્ટ છે અને તેમની સાથે આપણને જે આપણા લાઈફમાં થઈ રહ્યો છે તે બતાવે છે અને તેમાંથી હા હજી સુધી પણ આપણે એડવાઈસ લે છે તો તે અ આમ રિલેશન જણાવે છે કે કેટલો પ્યોર રિલેશન છે આમ શિક્ષક અને હ આપણનું
ચાલો સારો બહ સર તમારા સાથે વાત કરીને મને બહ સારું મળ અને બહ મજા આવી ગયો તો આપણેે બાદમાં વાત કરી ઠીક છે.
હા હા જરૂર જરૂર પછી મળીને વાત કરી ચાલો જય શ્રી કૃષ્ણ
જય કિસ